ઓ કેમ છો કૃષ્ણ?
જય શ્રી કૃષ્ણ, હું એકદમ મજામાં કેમ છો તમે?
બસ બસ ફાઇન ફાઈન કેમ છો ભાઈ?
મેં ફોન એટલા માટે કર્યો હતો તમને, કે હું છે ને જસ્ટ એક અમ આર્ટિકલ વાંચતો હતો. તેમાં મેં વાંચ એમેઝોન કંપની એ એમની કંપની માંથી એક જ મહિનાની અંદર, ટેન થાઉઝન્ડ એમ્પ્લોઈઝને લે ઓફ કરી દીધા, એટલે મને નવાય લાગી કે આ શું કેમ આવું કેમ કરે છે પછી અમે આગળ વાંચ્યું, તો ખબર પડી કે એ એ લોકો જે જોબ્સ કરતા હતા એ લોકોનો જે પ્રોફાાઈલ હતો, તે હવે એ આઈના આવવાથી એ કામ એ આઈ એટલું ફાસ્ટ કરી લે છે કે હવે એમેઝોનને એ બધા એમ્પ્લોઈઝની જરૂરત નથી રહી. એટલે હવે એ બધું કામ એ એમેઝોન એ આઈ પાસેથી કરાવે છે અને એ કોસ્ટ ઇફેક્ટિવ બી છે અને એમ્પ્લોઈ કરતા બી ફાસ્ટ કામ કરી આપે છે, એટલે મેં વિચાર્યું કે આ તો બહું સિરિયસ ટોપિક લાગી રહ્યો છે કારણ કે, એ આઈ આપણે તો પહેલાતા મજાક મજાકમાં કહેતા હતા કે, એ આઈ છે તે માણસોની જોબ્સ લઈ લેશે પણ હવે તો એ હકીકતમાં થવા લાગ્યું છે, તમને શું લાગે છે આમાં?
ખુબ સાચી વાત તમે કરી, અમારી ઓફિસમાં પણ અમે જ્યાં કામ કરી રહ્યા છીએ, ત્યાં અમારે ઘણી વાર બધા લોકો જે યંગસ્ટર્સ લોકો જે છે, એ લોકો ઓલું અલગ અલગ જે સોફ્ટવેરો જે એ આવેલા છે, એમાં કમાન્ડ નાખીને બધું પૂછે જેમ કે કોઈપણ રિપોર્ટ જોતો હોય, કે કોઈપણ લીગલ ડોક્યુમેન્ટ બનાવવું હોય તો કોઈ પણ હવે સાહેબ કેવું થઈ ગયું કે આ બધું તૈયાર મળે છે એટલે કોઈને પોતાના દિમાગથી વિચારથી કાંઈ લખવું નથી બધું, અને પૂછી પૂછી ઓલા ચેટ જીપી ટીવી બધું અલગ અલગ જે બધું આવે છે, નવાં નવાં સોફ્ટવેરો, એને પૂછી પૂછીને બધા કરતા હોય છે, અને એની લીધે કેવું થઈ ગયું છે કે ભલેકવાર એવું લાગે છે કે જેમ આપણો આ મોબાઈલ આવ્યો તો તમને યાદ હોય તો પહેલાં સાહેબ મોબાઈલ વગર લોકોને પો પોતાના નંબરો લગભગ હું તમને સો થી દોઢસો નંબરે યાદ રહેતા, મોડે હવે સાહેબ કોઈના નંબરે યાદ નથી રહેતા સાહેબ તમે જોજો એટલે આ એક ડ્રોબેક પણ છે, ટેકનોલોજી ન પણ સાથે સાથે આ ટેકનોલોજી કમાલ એવું કરી રહ્યું છે. કે તમારે સમજો કે ઓફિસમાં તમારે તમારે કાંઈ પણ સોફ્ટવેર પ્રોગ્રામિંગ કોડ કરવો હોય તો જે પ્રોગ્રામિંગ કોડ કરવા માટે કોઈવાર તમારે ડડી એન્ડ લઇટ માળસે બેસાવો પડે કે બે દિવસ ત્રણ દિવસ કોડિંગ ના થાય કોડિંગમાં ભૂલ થાય પાછું અ તમે સમજાયલી કે ક્યાં તમારી ભૂલ થઈ રહી છે, પણ આ તો એટલું પાવરફુલ વસ્તુ છે કે ખાલી તમે લોકોને ફાટફાટ ફાટફાટ કરતો આખો કોડિંગ કરીને બધું ચાલુ કરી દેશે, તમારું શું કેવ રહ્યું છે આ બાબત માં?
એકદમ બરાબર વાત છે તમારી, કે તમે જે પેલા કીધું કે પેલા મોબાઈલ ના આવવા પેલા આપણને દરેક નંબર છે તે મોઢે યાદ રહેતા હતા પણ હવે જ્યાારથી મોબાઈલ આવ્યો ત્યારથી આપણે બધું ડાયરેક્ટ એમાં સેવ કરવા માંડયા. હવે કોઈને નંબર યાદ જ નથી રહેતા, એવું સેમ એઆઈમાં બી મેં ઓબ્ઝર્વ કર્યું છે, કે પેલા જેમ કે આપને સ્કૂલમાંથી બધા અલગ અલગ પ્રોજેક્ટ આપતા સ્કૂલ કોલેજીસમાંથી આપણે પોતે બધી બુક્સને મટીરીયલસ સ્ટડી કરતા. તે આપણેે બધું રિસર્ચ કરતા પછી, નોલેજ ગેધર કરીને આપણે પ્રોજેક્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરતા, હવેના સ્ટુડન્ટસને મેં શું ઓબ્ઝર્વ કર્યું છે, કોઈ બી ટોપિક હોય એ લોકોને એ લોકોને ખાલી શું કરવાનું એઆઈ છે જેમકે ચેટ જીપીટી માં એ લોકો યે ખાલી ટાઈપ કરવાનું કે મને આવો આવો પ્રોજેક્ટ મળ્યો છે મારું ટોપિક આ છે, તો તું મારા માટે પ્રોજેક્ટ બનાવી દે, બસ ખાલી એ આઈને ઇન્સ્ટ્રક્શન આપે છે, કે તું પ્રોજેક્ટ બનાઈ દે અને પાંચ મિનિટની અંદર તો પ્રોજેક્ટ રેડી. જે પ્રોજેક્ટ આપણને બનાવતા પંદર દિવસ લાગતા તે પાંચ મિનિટમાં એ આય બનાવીને આપી દે છે, એટલે નો ડાઉટ એ ફાસ્ટ કામ કરે છે પણ આમાં પછી સ્ટુડન્ટનું આમાં ગ્રોથ ક્યાં થવાનો હતો, આમાં તો આ લોકો તો બધા ખાલી કોપ કોપીપેસ્ટ એક્સપર્ટ બની ગયા, આમાં પોતાને તો કોઈ નોલેજ મળ્યું નહી, પોતાનું પ્રોજેક્ટ નો જે પર્પઝ હતો કે તમને નોલેજ મળે, તમારી એનાલીસીસ રિસચ એનાલીસીસ સ્કીલ ડેવલપ થાય એ બધું બંધ થય ગથું, એટલે આવું એના ડીસ એડવાનટેજિસ છે પન એ બી વાત બી સાચી છે કે એના ઘણા બધા એડવાન્ટેજીસ બી છે, કે જે તમારી વાત હતી કે પેલા એમ્પ્લોઈઝ આખી આખી રાત એ લોકોને બેસીને કોડિંગને બધું કરવું પડતું હતું, તે હવે એઆઈ ના મદદ થી બો ફાસ્ટ થઈ ગયુ છે. એટલે એ બી એનો એડવાન્ટેજિસ તો છે, કે, હ્યુમન્સને હવે એ શીખવું જોઈએ કે આપણે એ ટેન્શન નહીં લો કે તમારી જોબ એ આય ખાઈ લેશે, પણ તમે ઇન્સ્ટેડ એ વિચા સારો કે એઆઈની યુઝ કરીને હું પોતાનું કામ કઈ રીતે ફાસ્ટ કરી શકું અને હું લોકો જોડે કઈ રીતે કમ્પેટ કરીને આગળ વધી શકું એ વિચારવું જોઈએ. તમને શું લાગે છે, આપણે એઆઈને આપણે અપોઝ કરવું જોઈએ કે, એની આપણે હેલ્પ લઈને આપણે વધારે બેટર થવું જોઈએ.
અને આમાં તો તમે જે સાચી વાત કરી કે, જેમ આપડા વડીલ લોકો કેહેતા કે જેમ દુનિયા ચાલે છે એમ તમારે ચાલવું જોઈએ. હવે આમાં આપણે ઓપોઝ કરીએ તો આપણેે જ ફેંકાઈ જશું અને બીજા બધા લોકો આગળ નીકળી જશે. હવે આમાં તો હું તમને કહું કે અત્યારે મેં જોયું કે એઆઈ નું સાધનથી આજે જેને કહેવાય કે, એકદમ જે જેને જેને ડેન્જરસ કામો જે બધા છે, એ બધું એઆઈ રોબોટ્સ થી જે ને કેય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક. અ બુદ્ધિ નાખી લેય. જે કામ માણસ ના કરી શકે, જે ડેન્જર કામ છે એ કામ પણ સાહેબ એ રોબોટ જઈને કામ કરી શકે છે, ઓપરેશન કોમ્પેક્સ ટુ કોમ્પેસ ઓપરેશન કરી શકે છે. જ્યાં માણસો ને મોકલી લે એમની જાનને ખતરો થાય છે. ત્યાં એઆઈ જેવી વસ્તુ ખૂબ સુંદર કામ કરે છે, તો ખરેખર આપણે આ વસ્તુ અપનાવી જોઈએ. આ આમાં જે આપણા જે ઓફિસ પૂરતા જે કામો છે, એમાં કયા કયા તમારે કબાટ ને શું વાપરાય અને તમે કઈ રીતે વપરાશ કરી શકો. તો ખૂબ સરસ તમે આગળ વધી શકો છો તો ઈ રીતે બધી વાતચીત છે, તો મારા હિસાબે તો તમારે પણ જો તમને શીખવા મળે એઆઈનું તો તમારે એઆઈની જે લેટેસ્ટ જેટલી પણ જે ટેકનોલોજી છે થોડું થોડું જે છે શીખી અને ખૂબ આગળ વધૂ વધી શકો છો. તમારું શું કહેવાનું છે, આ બાબતમાં?
એ વાત તમારી સાચી છે આય આ પોઈન્ટ ઓફ વ્યૂ મને આજે નવો તમારાથી જાણવા માંડ્યો કે, આપણે જે બધા ડેન્જરસ કામ છે તે જેનાથી આપ માણસોને લાઈફને કોઈ થ્રેટ છે, તે બધા કામ આપ આપણે સો ટકા આપણે એઆઈ રોબોટસથી જ કરાવવા જોઈએ, આ વાત મને એકદમ બરાબર લાગી તમારી અને બીજું બી એ જ કે હવે આપણે બી ટેકનોલોજી સાથે આગળ તો વધવું જ પડશે. પેલા આપણે હમણાં આપણે મોબાઈલમાં આટલું યુઝ ટુ થઈ ગયા છે કે, આપડો એક બોડીનો પાર્ટ જેવો બની ગયો છે, પણ પેલા ક્યાં મોબાઈલ હતો. પેલા ત્યારના જમાના માં લોકોને તો એવું જ લાગતું હતું ને કે આ શું મોબાઈલ આવી ગયો છે, તો હવે આ આપણા કામ મોબાઈલ બધું કરી લેશે પણ એવું નય થયું. એ લોકો આપણા માણસો બધા મોબાઈલને યુઝ કરીને જીવવાનું શીખી ગયા એટલે મને લાગે છે કે હમણાં ભલે થોડું અપોઝ છે. એઆઈ ની પણ માણસો એઆઈ જોડે બી એડેપ્ટ કરીને એની સાથે રહેેવાનું શીખી જશે પણ મને પછી આમાં બીજો એ બી એક વિચાર આવે છે કે શું આમાં એઆઈ એટલું પાવરફુલ બની શકે છે કે, એ એનું પોતાનું એ હ્યુમન્સને ટેક ઓવર કરી લેશે કે જેમ કે આપણે બધી પિક્ચરોમાં તો બધું બતાવે છે એકદમ હાઈફાઈ કે એઆઈની ઇન્ટેલિજન્સ એટલી બધી વધી ગઈ છે કે, હ્યુમન્સના ઓર્ડર લેવાનું પણ ના એ ડિફ્યુઝ કરી દે છે. જેને એ રોબોટ બનાવ્યો, જેને એને શીખવાડ્યું મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેની વાત બી નથી માનતા. તો એવી એક મને થ્રેટ લાગી રહ્યો છે, તમને શું લાગે છે?
ના ઈ તમારી ખુબ સાચી વાત છે કારણ કે મે તમને જેમ કીધું એમ કે બધી વસ્તુના આપણે જેને કે એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ હોય છે. એઆઈ ટેકનોલોજી ખૂબ જ આગળ સારું છે, જરૂરી છે પણ સાથે સાથે આપણી જ જે બુદ્ધિ છે આપ આપણી બુદ્ધિ આપણે એને આપીને એને જે રીતનું કામ કરાવીએ છીએ પણ એનું પછી જેને કહેવાય કે, આ લોકો એમ કહે છે કે કોઈ જાતના એવી જાતાં અલગ અલગ વાયરસો આવે છે કે જે વાયરસો તમે એની અંદર રાખો તો વાયરસ લીધે સાહેબ એ વધારે પડતું અલગ જ કામ કરવા લાગે છે. તમે જે એને આદેશ આપો છો એના કરતા બીજુ જ કામ કરે છે. ખરેખર ઈ વાત સાચી છે પિક્ચરોમાં આપણે ભલે જોતા હોય તો મને તો લાગે છે કે વસ્તુ સોસો ટકા એવું થશે જ અને એને લીધે ઘણી વાર મને લાગે કે આ જે અત્યારે જે આપણે જે અલગ અલગ યુદ્ધ જે જોઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે, બેઠા બેઠા ઓલો ડ્રોન ઉડાડે છે એટલે ડ્રોન થી બોમ્બ લખાવે છે. પેલા ડ્રોનનો યુઝ શું હતો હવે તમે જોવ ડ્રોનનો યુઝ સેમાં થાય છે, તો આ બધા બઉ મહત્વના પરિબળો છે તમને શું લાગે છે આ બાબતમાં?
બરાબર વાત કરી કે, હવે આ બધા એઆઈ નો મિસયુઝ કરીને એને ડ્રોન્સને બી બોમ્બિંગને માટે યુઝ કરે છે એટલે એ ડેન્જરસ તો છે જ બટ મારું આમાં પછી એ જ માનવું છે કે આપણે કેય ને પ્રગતિ તો પ્રકૃતિનો નિયમ છે એટલે આપણેે એઆઈને ડેવલપ તો કરવું જ જોઈએ પણ એને બધા જે પાવરફુલ લોકો છે આપણા હાથમાં થતું નથી પણ જે લોકો આખું બધું દેશ કંટ્રોલ કરે છે ને આ બધા ડિસિઝન્સ કંટ્રોલ કરે છે, એ લોકો એ રિસ્પોન્સિબલ વે માં એ અહીંયા યુઝ કરવો જોઈએ અને એને આવી રીતે વોર કે રિબેલિયન એના માટે નય યુઝ કરવો જોઈએ અને સેફ અને સેન્સિબલ યુઝ રાખીને કરવું જોઈએ, તો જ તે આપડે એ તો એ આપડો એ ખરેખર પ્રોગ્રેસ કેહવાશે અને તો એ કરેક્ટ વેમાં સહી માઈનામાં આપણે એનું બેનિફિટ મળ્યું હોય તેમ કહી શકાશે. એટલે બો સારું લાગ્યું તમારી જોડે આ ડિસ્કશન કરીને, મને બી એક નવા પોઈન્ટ ઓફ્ વ્યુ જાનવા મય્ળા એ આય ઉપર તમારાથી
ભલે ભલે થેન્ક યુ વેરી મચ બો મજા આવી તમારી સાથે વાત કરીને, કાલે પાછા મળશું બીજા કોઈક નવા ટોપ પિક ઉપર. ઓ કે, જે શ્રી ક્રષ્ણ.